હલો ક્યાં છે તું
હા બોલ
ક્યાં છે?
હું તો ઘરે જ છું. તું ક્યાં છે?
હું પણ એમને અગાસી પર એમ ચાલતી છું જમીને.
હા.
સારું અહ મેં શું કેતી હતી એટલે કે છે ને મને એમ જ અહ મગજ હલો એમ કેતી હતી કેમ હલો હલો. હવે?
દૂરથી જેવો આવે છે અવાજ.
હા હવે બોલ.
હા તો હું શું કેતી હતી કે મારા મગજમાં છે ને અચાનક જ એક સવાલ ઉઈઠો. મારા મગજમાં છે છેને અચાનક થી જે સવાલ આવ્યો, કે એમ આપડે બટાકો હોય તેનાથી તો કેટલી બધી વાનગીઓ બનતી છે. એમ દેશમાં પણ હોય ને વિદેશ માં પણ બટાકાથી વાનગીઓ બને જ છે.
હા હા છે ઘણી બધી વાનગી છ
હા. અડ જો જેમ કે અહ હું જ્યાં જ્યાં સુધી ઓળખું ત્યાં સુધી જો અહ બટાકા જો તો શાકભાજી તો બધી બને જ છે. પછી તેમાંથી સમોસા, વડાપાંવ પછી ટિક્કી બર્ગરની પછી શું ફ્રાઇઝ ને કેટલીમ જાત જાતની બુરીટોમાં પણ બધામાં જ એ એમ બટાકાનો ઉપયોગ કરે છે. અને અલગ અલગ રીતે કરે છે.
હા ઘણું બધું બને છે.
તારા આમ ઓળખાણમાં શું શું છે? કે જે તને ભાવે છે બટાકાની વસ્તુ અને જે સેમા સેમા યુઝ થાય છે? અને કઈ રીતે?
મને ખબર છે ત્યાં સુધી, બટાકા નું શાક બને. બટાકા ના પૌવા બને. વડા બને. ભાજી બને. પરોઠા બને બટાકાના. ફ્રેન્ચ ફ્રઇઝ બને, આલુ ટિક્કી. બટાકા ચિપ્સ, સેન્ડવિચ.
હા હા.
પછી બટ આલુ મટર નું શાક કેમ કે એ બટાક ટપ્પણ તર નું શાક, કટલીસ પછી હમ્મ મસાલા બટાકા પઈ ખીચડી માં પણ નાખીએ છીએ આપડણે. પછી રસાવાળા શાકમાં પણ નાખ ખી છે બટાકા
હા એજ અને. એ તો જો કે આપડે બટાકા ન ખબર. પે લોકો શું કરે? ચનાચોર આવી. તેવી રીતે બટાકાનું પણ બનાવેલુ કો બટાકા બાફીનેને નેમ ચિપકાવીને હલકા અ હડકન તેલ હોય તેમાં ફ્રાય કરી લે તો કડક કડક થઈ જાય. પછી ચીઝ નાખીને એના અંદર
હા, પણ મને તો બટાકાની ચિપ્સ વ વધારે ભાવે, દાળ ભાત સાથે ખાવા માટ બળેલું હોય થોડું, કડક કડક, હા, બળેલું હોય થોડું, કડક કડક, હા, સાદા-ધ સાદું દાળ ભાત એમાં ઘી નાખવાનું દાળ ભાતમાં ઉપરથી અને આ
હમ્મ, પાણી આવી ગ્યું મોળમાં દાળ ભાત જ્યાં આવે ને ત્યાં પાણી આવી જ છે મોડામાં કેવું મળી જાય હા, અને બાર આપડા એટલે આપણા દેશમાં તો બ બટાકાનો ઉપયોગ થાય છે બીજા દેશમાં પણ બટાકાનો બોઉ ઉપયોગ કરે છે લોકો
હા ઘણા બધા
હમ્મ, કાર અને બટાકાનો બીજું ભાઈ પણ તો છે શક્કર શક્કરકંદ કેવું કઈ કેહેવાય ને એ પણ બટાકો જ હોય છે ને બસ એમાં સુગર ના હોય, એટલે જે આપડા બટાકામાં સુગર હોય છે નેચરલ તેમાં ના હોય અને તે એમ ફાયદાકારક હોય છે બધા એમ કેય હા, તો, હા, હા તો, તેનાથી એમ શું કહેવાય કે આપડે એમ વજનમાં ફરક પડે છે તો અને સુગર પણ વધે છે, તો એટલા બધા સ કરકંદિયમ ખાય છે
તને ખબર બટાકાનો ઉદભવ ક્યારે થયલો
ના, ના, મન તો ના ખબર
આપડે આટલી બધી બટાકા ની વાત કરતા છે તો બટાકા વિશે કઈ
હા એજ તો કે ક્યારે ઉત્પન્ન થયું ક્યારે આઈવું દુ. નિયામાં કોણ લાઈવું હા તો ક્યારે થયું?
સાત થી દસ હજાર વરસ પેલાન થેલી એની સ ઉદ્ભવ થયેલો એનો. એ બી અહીંયા નઈ થયલો, સાઉથ અમેરિકામાં દ ક્ષિણ અમેરિકામાં પેરુ, અને બોલેવિયા કરીન હતા. પૂર્વીય પણ પર્વતીય વિસ્તાર હતા. તેનો થયલો અતો. એવું એની ખેતી કરતા તા એ લોકો. કુઠ્યા.
અચ્છા એટલે કે બટાકુ જે છે તે આપણા દેશ શું નથી.
હમ હમ એટલે બાર ન છે હા જેમાં સોળમી સોળ કે સત્તરમી સ્પેનિશ ના જે શધ કરો જે સાયસ્ટ લોકો. તેમણે એટલબ સ્પેનમાં લઈ ગયા પછી, ત્યારબાદ તેને ધીમે ધીમે સમગ્ર યુરોપમાં ખેતી કરવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં ઘણા લોકો ખાવા માટે યોગ્ય માનતા ન હોતા એને. એટલે એને બરાબર નઈ માનતા. બટાકાને હેલદી નથી, પછી એના પષ્ટિક અને સરારી રીતે ખેતીને કારણે તે બહુ લોકપ્રિય બન્યું કારણ કે બટાકાની ખેતી બહુ, બહુ એકદમ અઘરી નહીં હતી. એકદમ ઈઝી હતી ને પૌષ્ટિક બી હતી. બટાકા પૌષ્ટિક પણ થયા પછી લોકોને ખબર પડી કે નહી પૌષ્ટિક પણ છે. અને આને ઉગાવવા માટે બહુ મહેનત ની એટલે મોમેન્ટ
હમ અને જમવાનું પણ આનાથી વધારે સફર થશે બધું.
હા હા પછી ઇન્ડિયામાં ક્યારે રહ્યું? બટાકુ તો એમાં કે એ પોર્ટુગલ ના વેપારી છે. તેના દ્વારા એ લખવામાં આવેલા. આપણે ઈન્ડિયામાં. એવું, જયારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અ સમયમાં તેની વધુ. ખેતી થતી એમ. મેં તમને કીધેલું કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના ક્યારે થયેલી?
ના ના આ કધુ.
મેં વરસ કીધેલું હતું તમને સન કયા ઈસ્વી સન માં થયલી તે.
હમ હું ભૂલી જાઉં ઈશસન મને યાદ જ ના રે. અઢારસો
યાદ કરો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે. કઈ હિન્ટ બી આપેલી મે કે આવી રીતે મેં યાદ રાખેલું સ્કૂલમાં.
હા બસ બસ. હમ સહિ યાર. બિસ્કીટ. બિસ્કીટ કે કઈ હાથ નથી કોઈ જમવાનું જતું ને એના સાથે.
બ્રિટિશ ઈસ્ટ ન્ડિયા કંપની બિસ્કીટ. પણ કેટલી કેટલી?
વીસ.
ઈવીસન કેટલા વર્ષ નુ આવે ચાર આંકડા નુ આવે ને તો કેટલી બિસ્કીટ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સોળસો બિસ્ સોળસો ઈસવી સન સોળસો સોળસો બિસ્કીિટ એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા
હા હા હા સોળસો બીસકીટ એટલે બ્રિટિશ હા હા તો
એ તો ક્યારની વાત છે કે તે સમયે આવેલું બ્રિટ ઈસ્ટ ઈન્ડિયા કંપની ના ટાઈમમાં હવે ભારત માં એ છે ને બટાકાસ સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં પશ્ચિમ બંગાળમાં બિહારમાં ગુજરાતમાં અને પંજાબ જેવા રાજ્યોમાં જ વધારે
હ હ હ એ તો જોવા જેવી વાત છે ને કે લોકો ઉત્પાદન બટાકુ સ થી વધારે હવે આપણા ત્યાં પ્રચલિત થઈ ગયા એ લોકો તો ખાય પણ ને એમ અનહેેલ્ધી કરીને પણ આપડે તો ખાઈએ જ છીએ અને જો બટાકુ હશે નહી તો પછી કઈ બનશે સીને આપણા ત્યા એટલે એટલું પણ ખરાબ નથી એ એને લિમિટમાં ખાય તો સારું જ છે આપણા માટે
એના પણ ઘણા બધા ફેક્ટ છે બટ કે બટાકામાં લગભગ એસી ટકા પાણી હોય છે એસી ટકા બટાકામાં પાણી હોય છે
હા હા અમે શું
જે આપણેે અવકાશમાં એટલે સ્પેસમાં સૌથી પહેલી શાકભાજી જે ઉગાડવા સ્પેસમાં ઉગાડવામાં આવે છે તે બટાકા છે એ નકસ મંગળ પ્રથમ શાકભાજી માનવામાં આવે છે
અચ્છા એવું છે મને તો ખબર જ ના હતી આ બધા વિશે હમ મે શું કે કે જેમ કે જે બટાકો છે એ તો આપણને ખબર ફાયદો બધા લોકો છે ને એમ બટાકાના છોલટાનો પણ ઉપયોગ કરે છે તેને એમ જે છોલટો હોય ને તેને કાઢી લઈ પછી પાણીમાં ધોઈને તેના પર એમ મીઠું બધું બટાકુ જે છે ને તેને છોલી લઈ લોકો પછી તેને પાણી મામાં ધઈને અ એના પરી મીઠું હળદર અને એ બધા જે લાલ મરચું પાવડર છે તે નાખી દે પછી એમ તેલમાં એમ ફ્રાય કરી દે કુરકુરી નાસ્તો ટાઈપ બની જાય છે હું છે ને આ હમણાં માર આવેલું ને હમ લાસ્ટ વાળું તેમાં જોયું હતું કોઈએ બનાવેલું અને બહુ સારું બનાવેલું હતું બધાએ તો તેના માટે સ્પૂન પણ ફેંકી દીધું કે આ તો એક નંબર ડીશ છે એમ એટલે કે બટાકાનો અંદર બી ફાયદો છે અને બારનો પણ વસ્તુ બની શકે છે
હમ
હા હ પછી અ બીજું તો એ બટાકા જેવું જો હોય ને શક્કરકંદ બી તો એને પણ બહુ બધી વાનગીઓ બનાવે ને બધા
હા
હા મેં શું ક જો બટાકો હોતે જ નહી તો આપણા તમને જે તમને શું ગમતું વધારે શું ગમે બટાકામાં એમ
ન જ મેં તમને શાક કીધું તે બટાકા વડા નેરફ
તો આ બધું તો ઉત્પાદન થતું જ નહી બટાકા જ ન હોતા તો વડા કેવી રીતે બનતા કેમ કે બટા વડામાં તો મેન તો બટાકુ જ છે ને
હમ એ બી છે
પછી શાકભાજી આપણ ખાવાત ને મળતી પછી ટામેટો ને બધું જ ખાતા હમ અને ચીપ્સ તો હોતે જ નહી પછી દુનિયામાં તો
હા
જે બટાકાની ચીપ્સ છે લેસ તે આપણા તનું નથી ને તો તો અમેરિકાનું જ હશે છે એ બ્રાન્ડ
હા બારનું છે
હા એજ આપણા ત્યાંનું બ્રેન્ડ તો કોઈ બટાકાનું બાદાજી આપડા ત્યાંનું છે ને
હા આપડે ત્યાંનું છે
હા તો એમ મને પણ એજ કે બાલાજીના જે ચીપ્સ એમ વેફર બહુ ગમે છે તમને એમ બાલાજીના કયા વેફર વધારે ગમે જેમ કે મેજિક મસાલા છે ક્રીમ તે સોલ્ટ છે બધા પણ કોઈ એક કોઈ એક કેમ પસંદગી હોય આપડી જેમ
ના બધા જ ગમે એમ તો
એના કરતા તમને બધા જ જો તો બધા એમ મિક્સ મિક્સ જરાક જરાક કરીને મિક્સ કરીને એમ ખાઈ લેવાનું
હમ
તો સારું રે હા
હમ
એટલે મ તો આ તમે જે કીધું કે બ્રિટિશ ઇન્ડિયા ને પછી બટાકાની શરૂઆત આપણા ઈન્ડિયામાં ન થઈ એ બધાની જાણકારી મને સાચી ન હતી મને તો એમ કે બટાકુ જે છે તે આપણા જ દેશનું છે પણ આજે મને ખબર પડી કે હું તો બ્રહ્મા જ હતી
હા બરાબર
હમ હવે મને કોઈ પૂછશે ને કે બટાકુ ક્યાં સૌથી પહેલા કોને તેનું શોધ ઉત્પાદન થયું છે તો હું કઈ દઈશ કે અમેરિકામાં થયેલું છે આપણા ઇન્ડિયા ભારતમાં નથી
એક કશામ
હા અને બિસ્કીટ વાળું પણ યાદ રાખવા કે ઈસવીસને યાદ રાખોને બ્રિટિશ ઇન્ડિયાને તો સોળસો બિસ્કીટ યાદ રાખવાના તે એમ યાદ રહી જશે હા તો ચાલો હવે બીજું કોઈ એમ મને કઈ જાણકારી જોઈતી હશે ને આવી તો હું તમને જરૂર કોલ કરીશ
હા સરુ
હા ચાલો ધન્યવાદ
હા